હલો હલો કેમ છો?
મજામાં તમે કેમ છો
બસ મજામાં કેવી તબિયત પાણી
બધું સારું છે તમારું
બસ બધું સારું ચા સારું છે
બરાબર
હા આ કેવી ચૂટણી ગઈ તમને શું લાગે
સારું નેતૃત્વ સારું ને તો આપણને મળે એવી જ આશા છે
હા એ તો વાત સાચી છે કેમ કે કેવું કે નીતા જન્મથી નથી બનતા પરંતુ તેમના વિચારો મહેનત અને કાર્યોથી બનતા હોય છે
બરાબર
હા અને તમે કીધું એ નેતૃત્વ લીડરશીપ એ લીડરશીપ એટલે આ આપણે આમ લોકોનું યોગ્ય માર્ગદર્શન કરવું તેમને એક લક્ષ્ય માટે પ્રેરિત કરવું અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાચી દિશા બતાવ વિ એક સારું ને લીડરશીપ કેવાય
સાચું કહ્યું મારા મતે તો નેતૃત્વ એ કોઈ પણ સમાજ સંસ્થા કે દેશની પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે
હા અને લીડરશીપ માત્ર રાજકારણ પૂરતું મર્યાદિત નથી હવે તમે લઈ લો કે શાળા છે કોલેજ છે રમત ગમત છે વ્યવસાય છે સમાજ સેવા છે અને રોજ જિંદા જીવનમાં પણ સારા લીડરશીપ ની આપણે આમ જરૂર હોતી હોય છે
સાચું કહ્યું
હા અને એક સારું લીડરશીપ વાળો જે વ્યક્તિત્વ હોય એ પોતાની ટીમ માટે આમ ઘણું કરી શકતો હોય છે અને દેશ માટે પન આમ ઘણું ખરું કરી શકતું હોય છે
સાચું કયું નેતા માત્ર આદેશ આપીને આપતો વ્યક્તિ નથી પરંતુ ટીમને સાથે લઈને ચાલે એવો વ્યક
હા હા એ તમે કીધું એ સાચી વાત છે એમ કે હાચું નેતા હંમેશા પોતાની આમ સાથે લઈને ચાલે તે આમ દરેક વ્યક્તિના વિચારોને આમ મહત્વ આપે છે અને તેમની ક્ષમતા ને ઓળખે છે અને દરેકને આમ આગળ વધવાની પણ તક આપતો હોય છે તે આમ લોકો પર હા લોકો પર આમ હુકમ નથી ચલાવતો પરંતુ જે પોતાના સારા વર્તન અને કાર્ય દ્વારા તેમને આમ પ્રેરણા આપે છે
સાચું કહ્યું તમને બધાની વાતો સાંભળે છે છે એ લોકોને જોડે લઈને ચાલે એવું એક સારું વ્યક્તિ લીડરશીપ માટે સારું હોય છે
હા અ અને સારા નેતામાં તો આમ ઘણા ગુણો હોવા જોઈએ જેમ કે તે પ્રામાણિક હોય. જવાબદાર હોય પછી આત્મવિશ્વાસ હોય પછી ધીરજવાન હોય અને ન્યાય અને દયાળુ હોવો પણ આમ જરૂરી છે. પછી મુશ્કેલી આવે ત્યારે ગભરાવાને બદલે શાંતિથી વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ નેતાનો મહત્વનો ગુણ છે. હવે ક્યારેક મુશ્કેલી આય જાયને પોતે આમ પાછળ ફરી જાય ને ગભરાઈ જાય તો એક સારો નેતા ના કઈ શકાય આપડે.
સાચુ કયુ તમે ઈમાનદાર પણ હોવું જોઈએ. એક નેતામાં કમ્યુની સ્કિલ્સ પણ હોવી જોઈએ જેના કારણે એના વિચારો લોકો શુધી પોચાવી શકે
હા અ અને સારો નેતા આમ પોતાની ભૂલ સ્વીકારવા પણ અચકાતો નથી અને તેમાંથી શીખીને આમ આગળ વધે છે.
સાચુ કર્યું તને સારો નેતા મુશ્કેલીમાં પણ શાંતિથી કામ લે છે.
હા અને તમે કીધુ એમ કે નેતૃત્વમાં સંચાર કૌશલ એટલે આપડે કહીએ કે કોમ્યુનિકેશન સ્કિલસ. ખૂબ જ આમ મહત્વની છે. જો નીતો આમ પોતાની વાત સ્પષ્ટ રીતે કહી શકે, અને બીજાની વાત ધ્યાનથી સાંભળી શકે. તો ટીમમાં આમ વિશ્વાસ અને એકતા વધે છે.
સાચી વાત છે. તમારી.
હા અને નેતામ એક જ ની હોતો એક કોઈ ટીમ છે. તો એનું જે કેપ્ટન છે. એને પણ આપણે આમ નેતા કહી શકીએ એક લીડરશીપ કરવા વાળો સારો વ્યક્તિ કહી શકીએ.
સાચું કર્યું તમે માત્ર ખાલી પોલિટિક્સ સુધી નું જ નેતા નહીં કેવાય નાના મોટા ટીમમાં પણ એક જે હેડ હોય એને આપડે સારું લીડર કહી શકાય.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે.
હમ.
હા. અને ટીમના દરેક સભ્ય નો આદર કરવો અને તેમની સમસ્યાઓ સમજવી પણ એક નેતૃત્વનો મહત્વનો ભાગ છે.
સાચું કહ્યું તમે.
હા. અને આપણા વિદ્યાર્થી જીવનમાં પણ નેતૃત્વનો ગુણો વિકસાવવા માટે વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેવો જોઈએ. હવે કોઈ ક્લાસનો સિયાર લઈ લો. તો એ પણ આપણા માટે એક સારો નેતા જ કહેવાય કારણ કે આપણને માર્ગદર્શન લીડરશિપ લીડરશીપ કરશે આપડી આપડી બધી વાતો સાંભળશેને સમજશે. પછી વર્ગનું મોનિટર બનવું પછી સેમિનાર નું આયોજન કરવું પછી વર્કશોપ નું આયોજન કરવું. રમત ગમતમાં ટીમનું નેતૃત્વ કરવું પછી એન એસ એસ લઈ લો એન સી સી લઈ લો અથવા સામાજિક સેવા કાર્યોમાં જોડાવાથી પણ નેતૃત્વના આપણામાં ગુણો વિકસે છે.
પ્રવૃતિઓથી ટીમવર્ક અને જવાબદારીની પણ ભાવના વિકસાવે છે.
હા એ તો સાચી વાત છે એટલે આપડે આમ નેતૃત્વ તો આપણે લીડરશીપ તો કરવી જોઈએ મારા મતે તો એવું માનવું છે અને આ અનુભવ આપપડા ભવિષ્યમાં કારકિર્દી અને જીવનમાં ખૂબ જ આગળ જતા ઉપયોગી બનતા હોય છે હવે આજના સમયમાં ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમતા એ આઈ ના યુગમાં પણ માનવ નેતૃત્વનું મહત્વ ઓછું થઈ ગયું છે બધા મનુષ્યોમાં કેમ કે ટેકનોલોજીની માહિતી આપ માહિતી આપી શકે છે પરંતુ યોગ્ય નિર્ણય અને માનવતા સંદેશના અને નૈતિકતા એક સારો નેતા જા આપી શકે છે.
સાચું ભાઈ એ ખુબ જ મહત્વપૂર્ણ છે.
હા કેમકે ટેકનોલોજી આપણને આમ માહિતી જ આપે પણ જે સંપૂર્ણ જ્ઞાન હોય એ સારો નેતા નેતા અથવા કોઈ નેતૃત્વ કરવા વાળો વ્યક્તિ હોય એ જ આપી શકે છે.
અને નિર્ણય લેવું એ પણ એ બહુ મોટી વસ્તુ કેહેવાય ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઝડપથી અને યોગ્ય નિર્ણય લે એવું નેતૃત્વ નેતૃત્વ વાળું માણસ હોય તો સારું
હા અને સાચું નેતા તો આમ સફળતા નો શ્રેય પોતાની ટીમને આપે છે અને નિશ ષ્ફળતાની જવાબદારી પોતે ખુદ સ્વીકારતો હોય છે. જે તે મુશ્કેલ સમયમાં પણ હિંમત હારતો નથી અને પોતાની ટીમમાં આ ત્મ વિશ્વાસ જાળવી રાખે છે તેથી લોકો છે ને આવા નેતા ઉપર વિશ્વાસ કરતા હોય છે.
સાચું કહ્યું
હા અને આપડે આમ કહી સક કહી શકીએ કે નેતૃત્વ એ સત્તા નહી પરંતુ સેવા જવાબદારી અને પ્રેરણા નું પ્રતીક છે.
સાચું કયું હું સહેમત છું તમારી વાતથી
હા ને દરેક વ્યક્તિમાં નેતૃત્વની ક્ષમતા હોય છે. પરંતુ તેને મહેનત અને શિસ્ત પ્રામાણિકતા અને સારા વર્તન દ્વારા જ વિકસાવી અહ વિકસાવવી પડે છે અને અમુક લોકોમાં તો નેતૃત ત્વની એટલી બધી આમ સારી ક્ષમતા હોય છે કે તે આમ એક વર્કશોપને પણ આમ હેન્ડલ કરી શકતા હોય છે.
સાચું કહ્યું તમે
અને સાચો નેતા તે જ છે જે પોતાના માટે નહીં પરંતુ બીજાના વિક કાસ અને સમાજના કલ્યાણ માટે કાર્ય કરે છે.
બરાબર મારું એક અ સવાલ છે તમને કે શું નેતૃત્વ માત્ર મોટા પદ વાળા લોકોને જ મળે
ના એ નાના વ્યક્તિઓને પણ મળી શકે છે મેં તમને કીધું કે શાળા છે કોલેજોમાં આપડે સી આર ને લઈ લો કે મોનિટરને લઈ લો એ પણ એક સારા નેતા તરીકે નેતૃત્વ કરી શકે છે
બરાબર એટલે મોટા પદે રહેેવું જરૂરી નહી
હા તમે નાના પદે રહીને પણ કરી શકો છો હવે કોલેજમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે બરાબર તો ટીમ લીડર તરીકે દરેક સભ્યોને તેની ક્ષમતા પ્રમાણે જવાબદારી આપે છે સમ સર મીટિંગ કરે છે અને સૌની સમસ્યા સાંભળે છે અને અંત સુધી સૌને ઉત્સાહ જાળવી રાખે છે અને કાર્યક્રમ સફળ થાય છે પરંતુ તે સફળતાનો શ્રેય આખી ટીમને આપે છે આ જે કામ સારા નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ કરી શકીએ આપડે કેમકે કોલેજમાં કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ તો કોઈ એક જ જણું કરવાનું અને આપડે તેનો સહારો બનવાનું છે
બરાબર નાની જવાબદારીઓ થી જ મો ટા નેતૃત્વ ની શરૂઆત થાય છે
હા અને સારું નેતૃત્વ થી સફળતા પણ મળી શકે છે કોઈ પ્રોગ્રામ કે એવું તમે ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરો તો
સાચું કહ્યું તમે
હા, એટલે નેતૃત્વ પણ આપણા જીવનનો આમ અભિન્ન અંગ હોય, ને એમ પણ આપણે કહી, શકીએ
બરાબર, મારા મતે તો સારો નેતા હમેશા શીખવા માટે તૈયાર રહે છે, નવી, નવી વસ્તુઓ
તો વાત સાચી છે, તમારે કઈ નહી, આપણેે પણ આપણા જમાનામા કરેલું જ છે, નેતૃત્વ એટલે સારો એક્સપિરિયન્સ છે, સારુ સારુ છેલો પછી વાત કરીશું હા